હા મારો અવાજ તમને બરાબર આવે છે.
હા તમારો અવાજ આવતો છે. શું મારો અવાજ ત્યાં સુધી જતો છે?
જતો છે તો મારે તમને કેવું હતું કે આજે આપણે કયા ટોપિક પર વાત કરીશું.
આજે આપણે છે ને આધુનિકતાના ફાયદાઓ અને જરાક ગેરફાયદાઓ ના વાત કરવાના હતા કારણ કે છે ને તમને. ખબર જ છે કે આજ. આજ કલનો જે જમાનો આવી ગયો છે તો એને છે ને આધુનિક જેમ. આધુનિક ભા આધુનિક ભારત કે આધુનિક વિશ્વ જે આખું વિશ્વ એ આધુનિક બની ગયું છે એટલે એટલે હું એને કહું છું ને કે જો એના કેટલાક ગેરફાયદાઓ અને ફાયદાઓ છે તો તમે મને જરાક. એના વિશે બતાવી શકો છો કે આધુનિકતાના કયા ફાયદાઓ અને કયા ગેરફાયદાઓ છે કારણ કે છે ને મને મતલબ કે એના ફાયદાઓ. શું છે અને ગેરફાયદા શું પૂછો ને. તેનું વિશે જરાક જાણકારી મેળવવાની હતી. એની જાણકારી મેળવવી એ આજકાલના જવાનોમાં ખુબ જ જરૂરિયાત છે, તો મને જરા કે એના વિશે બતાવો ને તમે.
જે એ વાત તમે જે ટોપિક પસંદ કર્યો છે ને એ ખુબ જ સરસ ટોપિક છે, કારણ કે આજે મેં હું પણ વિચારતી જ હતી કે આ ટોપિક પર કોઈક જોડે વાત થાય તો વધારે માહિતી પ્રાપ્ત થાય. આજના આ આધુનિક સમયમાં છે ને આપ. આપણે એટલા પોતાની લાઈફમાં બિઝી થઈ ગયા છીએ ને કે આપણને કઈ આપણને પોતાના માટે પણ ટાઈમ નથી મળતો જેના કારણે આપણને આપણે એક. પ્રકારના મશીન બની ગયા છે મારે તો મને તો એવું લાગે છે કે થોડા સમયમાં આપણી જગ્યાએ આપણું મગજ પણ અને આપણું દિલ પણ મશીન જ બની જશે કારણ કે આજના સમયમાં આધુનિકિકરણ એ એટલું ચાલી રહ્યું છે ને કે તેની વાત જ ન પૂછાય કારણ કે આપણે છે ને એ જયારે પણ આપણે ફ્રી રહીએ ત્યારે આપણે શું કરીએ બસ માંઈએ કે કાં તો પછી ફ્રી રહીએ આપણે મોબાઈલ પકડીને બેસી જઈએ મોબાઈલમાં. કઈ પણ રીલ્સ હોય કે કંઈ પણ એ બધું જોતા હોઈએ છીએ પછી જયારે પણ આપડે ઘરે આવીએ તો આરામ કરવાના સમયે આપણે આરામ ના કરીએ અને બસ મોબાઈલમાં લાગી જઈએ જે ખુબ જ મોટો ગેરફાયદો છે અને હું હવે જો ફાયદા ની વાત કરું તો સૌથી મહત્વ. સૌથી મોટો ફાયદો તો એ જ વિદ્યાર્થી જીવનમાં અ આપણને કોઈ પણ માહિતીની જરૂર હોય તો આપણે તાત્કાલિક કોઈ પણ જગ્યા એવું હોઈ તો પણ આપણને તે માહિતી મળી જાય છે અને તેના દ્વારા આપણને પૈસાની લેવડ દેવડ જો કરવી હોય તો પણ. પીઆઈ જીપે જેવી અલગ નેટ બેન્કિંગ જેવી અલગ અલગ પ્રકારની સેવાઓ આપવામાં આવી છે જેના દ્વારા આપણે ખૂબ સારી રીતે પૈસાની લેવડ દેવડ સરળતાથી કરી શકીએ છેએ આપણે અત્યારે કેશ પણ રાખવાની જરૂર પડતી નથી અને કોઈ પણ માહિતી. આપણે કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ પણ આપણે જો જરૂર પડે તો આપણે તે માહિતી તરત જ મેળવી શકીએ છીએ અને જો તેવી જ રીતે વિદ્યાર્થી જીવનમાં વાત કરીએ તો વિદ્યાર્થીઓને કેટલીક વાર અમુક વસ્તુઓની માહિતી જોઈતી હોય છે કા તો તેઓને લો. ઓનલાઈન લેક્ચર ભરવાના હોય તો તેઓ આરામથી ઇન્ટરનેટ નો ઉપયોગ કરીને તે લેક્ચર પણ ભરી શકે છે અને પોતાનો અભ્યાસ સર્વશ્રેષ્ઠ બનાવી શકે છે જેના દ્વારા વિદ્યાર્થીઓને તો ઘણો બધો ફાયદો થાય છે પરંતુ પરંતુ તેની સાથે કેટલાક ગેરફાયદાઓ પણ છે. કેટલીક વાર વિદ્યાર્થીઓનું મોબાઈલ માંથી વાંચવા ને એ ગમતું નથી પરિણામે તે મતલબ ગમે તો છે પણ તેના લીધે એને ડિસ્ટ્રેક્શન બહુ થાય છે જેવી કે અમુક પ્રકારની ગેમો હોય છે જેમાં પેલી ખબર સટ્ટાઓ સટ્ટા જેવી ગેમ આવે છે જેમાં આપણે પૈસા નાખવાના આવે પછી તેનાથી. આપને પૈ વધારે પૈસા મળે એવી લાલચ આપીને આપડ પર જે એવી બધી જે ગેમો હોય છે તે તેવી ગેમો અમુક વિદ્યાર્થીઓ રમવા લાગી જાય છે પછી અમુક ખરાબ ખરાબ વસ્તુઓ પણ તેઓ જોવા લાગી જાય છે પછી આજના ટાઈમમાં એક તો રીલ્સ. નો જમાનો ચાલે તેમાં વિદ્યાર્થીઓ એટલા ટાઈમપાસ કરી રહ્યા છે અને કે તેઓને ભાન જ નથી કે તેઓ શું કરી રહ્યા છે પરિણામે તેઓનું પરિણામ પણ પરીક્ષામાં સારું પરિણામ મળતું નથી અને તેઓને ફેલ નાપાસ પણ થવું પડે છે તો એવી રી. તે વિદ્યાર્થીઓને તો ખૂબ જ ગેરફાયદા થાય છે અને આપણે એના. અને માણસ એકલો પડી ગયો છે કારણ કે આધુનિક થવામાં માણસો એકબીજાથી દૂર જતા રહ્યા છેી અત્યારે આપણા ઘરે કોઈ કઝિન બ્રધર સિસ્ટર લોકો આવે અને આપણે સાથે બેસીને બેસીને વાતો નથી કરતા પણ સાથે બેસીએ છે. તેમ છતાં બધા મોબાઈલમાં જ લાગેલા હોય છે કોઈ પોતાની એકબીજા સાથે વાતો નથી કરતા કા તો કઈ જ નથી કરવા કઈ નથી કરતા પહેલાના ટાઈમ પર કેવું હતું મોબાઈલ વગર બધા કઝિન ભેગા થતા પછી જાત જાતની રમત ગમતો રમતા હતા હસી મજાક. પણ તેવું અત્યારે કશું જોવા મળતું નથી અત્યારે તો વેકેશનમાં પણ બધા આવે છે પણ બસ પોતાના ફોન માં જ જોયા કરે છે બહાર પણ નીકળતા નથી અમે તો જયારે નાના હતા ત્યારે બધા કઝન બ્રધર સિસ્ટર ભેગા થતા હતા અને જાત જાતની રમતો અને ગેમ ને એ. પરંતુ આજના આધુનિક સમયમાં કોઈ બાળક બહાર નીકળતું નથી અને વેકેશન વેકેશન જેવું લાગતું જ નથી અને જો તેવી રીતે વાત કરીએ તો એક સૌથી મોટો ગેરફાયદો તો એ છે કે આળસ અને હેલ્થ સુવિધા એટલી. આપણને શારીરિક મન આ આળસ અને હેલ્થ એ એના કારણે થાય છે કારણ કે આપણને એટલી બધી સુવિધાઓ મળી ગઈ છે કે જેના કારણે આપણને મહેનત કરવાની ઈચ્છા નહી થતી એના કારણે આપણે આળસુ બની ગયા છે તો મારામાંથી તો એજ છે. કે આ જે આધુનિકતાના જેટલા ફાયદા છે ને એના કરતા એ પણ ખરાબ એના ગેરફાયદા છે તો તમે શું કહેવા માંગો છો એના વિશે. તમે મને માહિતી આપી શકો.
ગેરફાયદાઓની વાત કરી ને અ તો એ મને ખુબ જ સારી એટલે મને લાગ્યું મને લાગ્યું કે ચાલો તમે તો ખુબ સારી વાત કરીહીશ જેમ કે તમે. કહ્યું ને કે આધુનિકતા ના આટલા ગેરફાયદાઓ છે જેમ કે તમે. કહ્યું કે બાળકો રમવા નહી નીકળે ઘરે બેસીને વિડિયો ફોન જો કરે છે અને એમાં એમાં વિડીયો ફોનમાં જ બધા ગેમો રમતા હોય છે હવે વેકેશન એ વેકેશન જેવું નથી લાગતું તો તમારી બધી જ વાતે બરાબર છે. હું તો એને અનુસરું છું અને માનું પણ છું. તમે જેવી રીતે કહી. કહ્યું ને કે બાળકો હવે ફોનમાં જોય છે તો કેટલાક રીલ્સ જોવા લાગે છે તો તેનાથી તેમનું ભવિષ્ય બગડે છે અને બાળકો એ. એક્ષામ પેપરમાં ફેલ થઈ જાય છે એ વાત અને તમે જે કહ્યું કે એ લોકો એટલે ફોનમાં સટ્ટા રમે છે તો સટ્ટામાં આપણે જોઈતું જેમ કે રમી જેવા ગેમો છે તો એ લોકો એવા રમે છે. નહી ના. ઠી. એના જીવનમાં ખુબ જ આડઅસર થાય છે અને બિચારાનું ભવિષ્ય પણ ખૂબ જ ખતરામાં જતો રહ્યો છે તો મારું તો માનવું એજ છે કે દરેક બાળક છે ને તો એની આ જે આધુનિકતા છે એને. બાળક નહી બધાને એની છે ને ખૂબ એટલા ફાયદા છે એના ખૂબ જ ફાયદાઓ છે પરંતુ કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના ફાયદાઓ છે પરંતુ ગેરફાયદાઓ નથી એટલે હું તો એવું કહું છું કે તેના ગેરફાયદાઓ પણ છે તો એવી વસ્તુ. ત ન ઉપયોગ એવી રીતે કરવો કે તે આપણે એનો ફાયદો પણ રહે અને ગેરફાયદામાં પણ નહી જઈએ જેમ કે મોબાઈલ ફોન છે તો હવે એ આધુનિકતા નો પ્રદર્શન જેમકે કરે છે તો આપણે જેમ કે ભણવાની કોઈક વસ્તુ છે. આપને જેમ કે વધારે પડતું ભણવું છે તો આપણે વગર ટુશન વગર કોચિંગ જો સારી રીતે ભણતા હોય તો આપણે તેમાં ફ્રી ક્લાસીસ કેટલી બધી યુટ્યુબ પરને બધ વિડીયો હોય છે જે આપણે. જોઈને આપણું ભડતર આગળ વધારી શકીએ પરંતુ એના જ વિરોધમાં જો આપણે રીલ્સ જોવા લાગીએ. તો આપડે આપણું ખરાબ પડ કરી શકીએ આપણું ભવિષ્ય. અને જો ભણતરમાં લગાવી દઈએ તો આપણેે સારું પણ કરી શકીએ છીએ હું એવું નહી કહું કે આપણને જરા. થી ચલાવવું જોઈએ અને એને રીલ્સ. જરા પણ નહી સ્ક્રોલ કરવી જોઈએ એવું નથી પણ પરંતુ બધી જ. વસ્તુ નો એક ટાઈમ. હોય છે એક લિમિટ હોય છે તો જો આવી જ રીતે લિમિટમાં રહીને કોઈ પણ વસ્તુ ન ઉપયોગ કરવામાં. આવેને તો તે આપણા માટે જીવનદાન બની જાય છે અને વરદાન બની જાય છે અને જો એમ જ આડેધડ આપણેે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ તો એ આપણા માટે ખતરો બની જાય છે તો માર તો માનવું એજ છે ને કે દરેક વસ્તુનો ઉપયોગ કરો. પરંતુ લિમિટમાં અને સાચવી ન કરો જેથી આપણું કોઈ પણ નુકસાન પણ નહીં થાય અને આપણે. વધારે પડતા. કઈક વધારે પડતા કઈક આપણને નુકસાન નહી થાય તો મારે તો માનવું એજ છે અને તમે જે વાત કરીને. કે બાળકો એ મોબાઈલ ફોન જોવા લાગે છે તો હવે એમનું ભવિષ્ય બગડી રહ્યું. તો વાત સાત. તમારી બરાબર છે. અને આપડે જોઈએ. પણ છે કે બાળકો બહાર રમવા માટે નથી નીકળતા એ ક્યાં રમે છે તો એ લોકો. ફોનમાં રમી રહ્યા છે એ લોકો આપણે જોઈએ છ છે ફોનમાં આખો દિવસ બીતાવે છે અને તેનાથી બાળકોની આંખો ખરાબ થાય છે અને તેમની માનસિકતામાં પણ ખૂબ જ. આડ અસર પડે છે તો હું તો માનું છું ને એવું નહીિ થવું જોઈએ કારણ કે. કે. જો આપણા દેશના ભવિષ્ય છે અને જો એઓ અને જો તેઓ ઘરે બેસી રહેશે તો એનાથી તેમનું ના તો માનસિક વિકાસ થશે થશે ના તો. શારીરિક વિકાસ થશે તો મારું. તો માનવું એવું જ છે ને કે દરેક બાળક. લોકોને ઘરથી બહાર. માં નીકળવું જોઈએ રમવું. જોઈએ અને રમવું જોઈએ બધું જ બધું જ એટલા શારીરિક પ્રવૃતિ કરવી જોઈએ જેથી તેનો માનસિક વધુમાં વધુ વિકાસ થાય અને માતા પિતાને પણ બાળકને. વધારે પડતો ફોન ના આપવો જોઈએ નાના બાળકો હોય તો. ક્યારે પણ નહીં આપવું જોઈએ. કારણ કે તેમની આંખો નાનપણમાં ખુબ જ અ એટલે નાજુક હોય છે એટલે નહીં આપવું જોઈએ ચાલો તમે તો મને એટલી બધી માહિતી આપી દીધી કે ના કહીએ વાત અને તમારાથી વાત કરીને પણ મને ખુબ જ સારું લાગ્યું ચાલો બહેન આપણેે પાછું મળીશું ક્યારે.
હા ચોક્કસ તમારી જોડે પણ મને વાત કરીને ખુબ જ ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ તો પાછી આપણે કોઈ વાર વાત કરીશું ચાલો.